હલો. હલો.
આવે છે.
હા, બહુ ઝાંખો અવાજ આવે છે. તમને આવે છે, મારો અવાજ.
બરાબર આવ્યો.
હા, ઓકે, ઓકે મને પણ આવ્યો. કેમ છો તમે યસ મજામાં કેમ છે, તમારા બા દાદા.
બસ બધા મજામાં છે, અત્યારે થોડું ગરમી પડે છે, ગરમીમાં સિનિયર સિટી થાય, તડકો લાગે ગરમી લાગે પણ
હમ સાચી વાત છે, વૃદ્ધત્વ તરફની ગતિ સિનિયર સિટીઝન્સ એ લોકો માટે તે સરકારે પણ સરસ યોજનાઓ કરી રાખી છે, એટલે ગડપણ આવુ પહેલાં એમ અઘરું ગણાતું પણ હવે સહેલું થઈ ગયું છે કારણ કે માંદગી આવે તો સરકારે વયવંદના કાર્ડ કાઢ્યું છે કે જેને કારણે મધ્યમ વર્ગના. સિનિયર સિટીઝન્સને આર્થિક સહાય મળે દવામાં મળે હોસ્પિટલાઈઝ થવું પડે તો પણ આર્થિક સહાય મળે અને ઓપરેશન આવે તો પણ આર્થિક સહાય મળે દવાઓ ખરીદે એમાં પણ આર્થિક સહાય મળે. લેછે. અને સિનિયર સિટીઝન માટે તો બસમાં, ટ્રેનમાં, પ્લેનમાં બધે જ સરકારે ડિસ્કાઉન્ટેડ ભાવ રાખ્યા છે એટલે કે જેમાં સિનિયર સિટીઝનનું કાર્ડ તમારી પાસે હોય તો તમને ઓછા ભાવે ટિકિટ મળી શકે છે. અને સિનિયર સિટીઝનશીપ એ મેળવવા માટે અત્યારે મારી પોતાની ઉંમર હજી સિક્સટી નથી થઈ, પણ હું પણ ઈચ્છું છું કે હું પણ સરકારની ઘણી બધી યોજનાઓના લાભ લઈ શકું. તમે કો?
હા ના બરાબર છે સરકારે અત્યારે ઘણી યોજનાઓ કરી છે સિનિયર સિટીઝન વિશે. તમે કહો છો એમ એને ટ્રેનમાં અને પ્લેનમાં કોઈ પણ જગ્યાએ એને ટ્રાવેલિંગ કરવું હોય તો એને ડિસ્કાઉન્ટ રેટ ઉપર એ લઈ જાય છે, અમુક હોટલોમાં પણ એવી લો લોકોને ફેસિલિટી છે કે સિનિયર સિટીઝન હોય છે તો એને ડિસ્કાઉન્ટ આપે છે એ ટ્રાવેલિંગમાં આપે છે પણ અમુક જગ્યાએ આવી રીતે પણ મેં સાંભળ્યું છે, ટ્રાવેલિંગમાં તો ચોક્કસ આપે છે અને સિનિયર સિટીઝનને બસમાં તો એની અલગ જ સીટ હોય છે. બસમાં આપણે જે લોકલ બસમાં ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ તો એમાં એને ડિસ્કાઉન્ટ નથી પણ એની સીટ ચોક્કસ હોય છે કે આ બે ચાર સીટ છે બે સીટ છે એ સિનિયર સિટીઝન માટે છે અને માણસો એ લોકોને રિસ્પેક્ટ પણ આપે છે અને એને જગ્યા પણ કરી દે છે. અને આવી રીતે તમે ટ્રેનમાં કેમ ક્યારે જતા હો અને સિનિયર સિટીઝનની જગ્યા ન હોય મળી હોય તો, કોઈ પણ વ્યક્તિ હોય છે એટલે મતલબ યંગ હોય તો એ એને જગ્યા કરી આપે છે કે અંકલ અ તમે બેસો આંટી તમે બેસો એવું એને કરી આપે છે. એવી રીતે મંદિરમાં પણ જાય છે એ લોકો દર્શને તો ત્યાં આગળ પણ સિનિયર સિટીઝનની એક અલગ લાઈન કરે છે, અને અમુક મંદિરમાં તો એને ડાયરેક્ટ દર્શન માટે જવા માટે છોડી દે છે કે એ લોકો જે એની ઉંમરના હિસાબે જાઝી વખત ઊભા ન રહી શકે અથવા તો લાંબુ ટ્રાવેલિંગ ઊભા રહીને ન કરી શકે તો એની માટે પણ ઘણી સગવડતાઓ છે.
હા સાચી વાત છે, એટલે સિનિયર સિટીઝન તરીકે જીવવું હવે અઘરું નથી બન્યું. હવે સહેલું બન્યું. છે. અમારે ત્યાં એક ટ્રસ્ટ નું હોસ્પિટલ છે, ત્યાં સિનિયર સિટિઝન વિભાગ છે આખો ત્યાં સવારમાં પોરમાં એ લોકો ઉકાળા અને સ્વરસ સ્વરસ એટલે અ બીટનો રસ, દૂધીનો રસ, કોબીનો રસ એ તમારી જરૂરિયાત મુજબ તમારા શરીરને શેની જરૂર છે એ મુજબ આપે સવારે અને હળવું યોગ કરાવે. સિનિયર સિટીઝન્સને ફ્રી ઓફ ચાર્જ હળવો યોગ કરાવે અને ધ્યાન કરાવે. અને ત્યાં કથા પણ બેસાડે છે આખો સિનિયર સિટીઝન વિભાગ જ એવો છે કે જેમાં દરેક આજુબાજુના વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન્સ આવી શકે, સાંજે એ લોકોને ત્યાં કસરત કરાવે. વોકિંગ માટેનો ડિપાર્ટમેન્ટ છે અને સાથે સાથે એ લોકોને સલાહ પણ આપે કે તમને આ આ બીમારી છે. જેમ કે કોઈને બીપી હોય, કોઈને ડાયાબિટીસ હોય કોઈને થાઈરોઈડ હોય, તો કોઈને ઉમરના હિસાબે ગોઠણનો દુખાવો થતો હોય. તો એ બધામાં એમણે કેવો ખોરાક લેવો જોઈએ, કેવી જીવનશૈલી રાખવી જોઈએ, કેવા પ્રકારની દવાઓ લેવી જોઈએ એ બધી જ પ્રકારની સલાહ કેન્દ્ર પણ ત્યાં છે અને રોજ સાંજે લોકો બેસી અને વાતો કરી શકે એકબીજા સાથે હળીમળી અને જીવનની અનુભવો કહી શકે એ માટેની ક્લબ પણ છે. એટલે એક આશીર્વાદ સમૂહ લાગે કારણ કે આ સમયે સિનિયર સિટીઝન્સ માં પુરુષો રિટાયર થઈ ગયા હોય. સ્ત્રીઓ પણ ઉમર એવડી થઈ ગઈ હોય કે ઘરનું બધું જ કામ ના કરી શકે એમને પણ થાક લાગે એટલે સાંજ પડે કશે બહાર નીકળવાનું મન થાય વાતો કરવાનું મન થાય તો એક વિસાવા જેવું લાગે છે, એ બહુ જ સરસ પહેલ છે એ હોસ્પિટલની.
હ હમ્મ હમ્મ સારું સારું કાર્ય કરે છે, જેથી કરીને સિનિયર સિટીઝન માનો કે એકલા હોય એના છોકરાઓ ફોરેનમાં હોય અથવા તો બીજી ઇન્ડિયામાં પણ ભારતમાં પણ ગમે ત્યાં બીજી રહેતા હોય અને વડીલો શું છે એની પાસે થોડો ટાઈમ જતા હોય છોકરા પાસે પણ એને કાયમી ન ગમે તો આવી રીતની કોઈ ટ્રસ્ટ હોય કે એવું હોય કે આપણી સોસાયટીમાં એ ફેસિલિટી હોય તો એને એકલું ન લાગે અને એને અહીંયા જ ગમે જે લોકો જ્યાં આગળ રહેતા હોય ત્યાં જ એ લોકોને ગમે છે. તો એ બહાર ગયા હોય તો એ જલ્દી પાછા આવી જાય છે અને આવી એક્ટિવિટી હોય છે એના હિસાબે એને એકલું નથી લાગતું કે એના છોકરાઓ એનાથી દૂર છે એવું એને નથી લાગતું કેમકે એને પોતાના એના જેવડા એની સાથે વાતો કરે એવા અને પોતાને સમજી શકે. તો એક સારી સરસ પહેચ કુદરતી જે રસ છે બીટના રસ ને દૂધીના રસ ને આ બધું છે પોતાના હેલ્થ તો પણ એક સારી પહેલ કરી છે કે પોતાનું સ્વાસ્થ સ્વસ્થ રહે પોતે પોતાનું ધ્યાન રાખી શકે આટલું સ્વસ્થ થઈ શકે તો એના માટે એ બહુ સારું છે.
હા સાચી વાત છે. બાકી જેને બાળકો નથી હોતા અથવા તો જેના બાળકો વિદેશ છે અથવા તો જેના બાળકો સંસ્કાર સારા નથી. તો એવા બાળકોના માતા પિતાએ વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડતો હોય છે. એવા વૃદ્ધાશ્રમ પણ ઘણા છે આપણા ગુજરાતમાં ગુજરાતની બહાર પણ વૃદ્ધાશ્રમમાં જો એ મફત વૃ્ધ વૃદ્ધાશ્રમ હોય ને તો ત્યાં રહે છે ખરા ઘણા વડીલો પણ એમની દયનીય સ્થિતિ છે. એવા એક વૃદ્ધાશ્રમની મેં મુલાકાત લીધી હતી એક વખત અને એક લાંબો પટ્ટો એ પટ્ટામાં સામસામે એક એક ખાટલો અને બસ વચ્ચે ચાલવાની સિંગલ માણસ ચાલી શકે એટલી જ જગ્યા એમ સિનિયર સિટીઝનોને રાખે. ખરાબ રીતે રાખે એમ નહી પણ જયારે મફત રાખે છે, ટ્રસ્ટ રાખે છે તો થોડી બાંધછોડ સગવડમાં કરવી પડે. ખાવા પીવાનું વ્યવસ્થિત આપે, પહેરવા ઓઢવાનું વ્યવસ્થિત હોય બધું. દવાઓ દર અઠવાડિયે ડોક્ટર આવે પણ મફત એ આપવું અને મફત હોય એટલે ઘણા ગરીબ માતા પિતા હોય મોટા ઉંમરવાળા કે જે ઘરમાં કંઈ કરી નથી શકતા. જેને બાળકો રાખતા નથી એ લોકો ત્યાં આવી જાય છે અને રહેતા હોય છે પણ પૈસા પાાત્ર વડીલો હોય છે અને એમને વૃદ્ધાશ્રમમાં જવું હોય તો એમને માટેના પણ સરસ વૃદ્ધાશ્રમો છે. અને એ બહુ હાઈફાઈ અને સારી ટેકનોલોજી સાથે જોડાયેલા એમના રૂમમાં એસી ટીવી ફ્રીજ બધું જ હોય છે અને સામાન્ય પેઢ વૃદ્ધાશ્રમો પણ હોય છે. જે અમારા શહેરમાં છે. એ લોકો સામાન્ય ફીસ લઈ અને એક આખો રૂમ આપે પછી એ દંપતીને આપે કે એક વ્યક્તિને આપે પણ આ પણ એક જીવનશૈલી થઈ ગઈ છે સીનિયર સિટીઝનસની.
હ. ના બરાબર છે સિનિયર સિટીઝન છે પછી આવી રીતે રહેતા હોય અથવા પણ હોય તો એ લોકો શું છે ફે હોય સવાર વહેલા ઉઠે મંદિરે જાય આવીને જને પોતાની રૂટિન એ અત્યારે તો નોર્મલ થઈ ગયું છે બીપીને એવું પછી સાંજે પાછું થોડુંક ચાલવા જાય છે જેટલું ચાલી શકાય હોય એટલું અને પછી સાંજે આ દીકરા હોય છોકરાઓની સાથે બેસીને વાતો કરે છે ટીવી જોવે છે સિનિયર સિટીઝન લાઇફ એવી થઈ ગઈ છે કે ઘરમાં એક વડીલ હોયન રાખે છે કેમ કે બાકી બધા તો સુ છે પોત પોતાનું કામ કરતા હોય આવતા જતા હોય. એક વડીલ ઘરમાં બેઠુ હોય તો આખા ઘરનું ધ્યાન રાખે છે કોણ ક્યારે આવ્યું, કોણ ક્યારે ગયું, કોણ જમ્યું, નથી જમ્યું, નાના છોકરા સાથે વાતો કરે, જેની સાથે રમત રમે છે તો બધાને મજા આવે છે આવી રીતે જો કો વડીલ ઘરે હોય તો બધાને ગમે છે અને સિનયર ફ્રી થઈ ગયા છે એનો પણ થોડો ટાઈમ પસાર થઈ જાય છે પોતાના ફેમિલી સાથે રસી તે ટાઈમપાસ કરી શકે છે.
હા સાચી વાત છે મારા સાસુ છે તો અમે અમારે ત્યાં આવે ને ત્યારે અમને ખૂબ જ મજા આવે સિનિયર સિટીઝન કહેવા કરતાં એક હુંંફાળું વ્યક્તિ અસ્તિત્વ એક અનુભવનો નીચોડ જાણે અમારે ઘેર આવ્યો હોય એમ પોતાની જૂની વાતો કરે અને પોતાની તબિયત જાતે જ પોતે સરસ રીતે સંભાળે પોતાની દવાઓ પોતાની ખાણીપીણી બધું જ કે હું આટલું આટલું જ ખાઈશ, આનાથી વધારે નો ખાવ. એમ જાતે જ પોતાનું ધ્યાન રાખ તા હોય છે. મજા આવી તમારી સાથે વાત કરવાની છે.
હા ઘણો આનંદ થયો આવજો.